હલો.
હા મિત્ર તમારી પાસે મારો અવાજ આવી રહ્યો છ
હા મિત્ર આવી રહ્યો છે.
હા હા તો કેવું ચાલી રયુ છે
બસ મજામાં, તમે કેમ છો?
હા હું પણ મજામાં. જમવાનું જમ તમે?
હા મિત્ર હવે જમી લીધું, તમે?
હા હું પણ જમી લીધું શું તમારે હવે
હા મિત્ર ફ્રીજ છે.
હા તો ચાલોને આપણે. સારા જીવનના અનુભવ પર થોડી ઘણી ચર્ચા કરીએ
હા ચોક્કસ
હા તો હું તમને સાજો ના અનુભવ જે જણાવો કે સહાજ જીવન એ દરેક વ્યક્તિના. જીવન નો સૌથી સુંદર યાદગાર અને મહત્વપૂર્ણ તબક્કો ધરાવ તો હોય આ, એ સમય છે. જ્યાં આપણી માત્ર શૈક્ષણિક પ્રગતિ નથી પણ આપણા બાળપણ મે યાદ થ તુ જીવન છે તેમાં આપણે ખેલકૂદ કરતા અને મસ્તિષ્ક કરતા. અને ક્લાસમાં. સેક્સોનિક. પ્રગતિ અંગે વધુ ધ્યાન ના આપતા પણ આપણે. ક્યારે રિસેસ પડે અને મિત્રો સાથે. ર રમત રમીએ તેમજ આ પડીકા ખાવા ની રાહ જોતા હોય છે. શ સહજીવાનંદ અંગે આપણે નાની ઉમરે એક બેન્ચ પર. સાથે બેસવુ રીસેસમાં લંચ બોક્સ શેર કરવું, અને નાની નાની વાતોમાં ઝગડીને પાછા ભેગા થઈ. જવું એ નિર્દોષતા માત્ર શમ જ જોવામાં. આ મિત્રો સાથે વિતાવેલી પણ. યા તો જીવનભરના. સંભારણા બની જત જાય છે. જેમાં આપણે પુસ્તકે ગાન આપણ ની સાથે તેઓ આપણને જીવનના. પાઠ અને શિસ્ત શીખવતા હોય છે, પણ આપણે રમ ક્લાસમા મસ્તીજ કરતા હોય છે. સા. શહાના જીવનમાં આપણે જે તો ઘણું બધું આપણને આગળ જવાનું. આગળ જતા તમને. શું બનવું શું કરવું આગળ એ અંગે. શીખવામાં આવતા હોય છે તેમજ અનેક પ્રકારની પ્રવૃતિ. કરવામાં હાથે હોય છે જેમાં. ગરબાનું કોમ્પિટિશન તેમજ. રાખડી બનાવી અને રમત ગમત ગમતે અંગે. ની પણ સ્પર્ધા રાખવામાં આવતી હો જેમાં પેલો બીજો નંબર. આપણને આપવામાં આવતા હોય છે જે બાળકોને. ખુબ જ ઉત્સાહ લવામાં મદદ કરતો હોય છે. સાા અંગે કેટલાક બાકો રમત રમી અને તેમની શારીરિક કસરતો કરી પોતાનું શરીર તંદુરસ્ત બનાવતા હોય છે એ આપણને ખુબ જ. મહત્વપૂર્ણ જીવનમાં. ભાગરૂૂપે છે. આમ જોએ તો શા અંગે ઉત્સવ અને. રમત ગમત ખૂબ જ. વધારે પ્રમાણમાં હોય છે જે શા માં. માત્ર ભણવાનું જ નથી હોતું પણ મનોરંજન અને ગહનો પણ સંગમ. હોય તેથી વાર્થિક સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવતા હોય છે જે પર પરફમ. કરવાવાનો ડર અને પછી મા થાયનો આનંદ. આપણને મિત્રો સાથે રહેતી હોય છે. તેમજ આપણે જોઈએ તો સ્પોટ તે. વખતે રમત ના મેદાન પર જીતવા માટેની. ઉત્સાહ અને ટીમવર્ક ના ભાવના આપણને ઘણું બધું. શીખવામાં આવતી હોય છે. તસું મિત્ર તમે પણ. હમ સારા જીવન ના અનુભવ. થોડી માહિતી તમારા તરફથી આપશો.
હા મિત્ર તમે કહ્યું રીતે કે સારા જીવન દરેક વ્યક્તિને જીવનનો સૌ થી સુંદર અને નિર્દોષ સમય ગણાય છે સા શાળામાં જ આપણે શિક્ષણ ની શરૂઆત કરીએ છીએ અને જીવનના મહત્વના પાઠ શીખે છેીએ શાળા માત્ર ભણવાનું સ્થળ નથી પરંતુ સારા સંસ્કાર શિસ્ત મિત્રતા અને જવાબદારી શીખવાનું પણ કેન્દ્ર છે અને શાળાના દિવસોમાં શિક્ષકો પાસેથી ઘણો શીખવા મળે છે પરંતુ આપણે અમુકર ઘણી બધી વસ્તુ મસ્તીમાં જ રાખતા હોય છે અને શિક્ષકો આપણને માત્ર પુસ્તકોનું જ્ઞાન જ નથી આપતા પરંતુ સારો માણસ બનવું કેવી રીતે બનવું તે પણ શીખ્યું છે અને શાળામાં મળેલા શિક્ષકોનું માર્ગદર્શન જીવનભર યાદગાર પણ રહે છે અને શળા જીવનમાં મિત્રો સાથે વિતાવેલા સમય ખૂબ યાદગાર હોય છે સાથે ભણવું રમવું પ્રવાસ જેવું તમે કેવી રીતે ને કેવી વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવો જેવી જેવી પણ ઘણી બધી યાદો મનમાં કાયમ રહે છે અને તમે કીધું એ જે જમવાના સમય હોય છે તો એકબીજાને ટિફિન શેર કરવું અને રીશેષ દરમિયાન મિત્રો સાથે કરેલી મસ્તી અને રમતો જીવનના આનંદભર્યા અનુભવો છે
શાળામાં ઉજુઆતા રાષ્ટ્રીય તહેવારો સાંસ્કૃતિક કાર્યક્રમો રમત ગમતની સ્પર્ધાઓ અને વાર્ષિક ઉત્સવ જેવા પ્રસંગો વિદ્યાર્થીઓના જીવનમાં ઉત્સાહ ભરે છે આવા કાર્યક્રમોમાં ભાગ લેવાથી આત્મવિશ્વાસ પણ વધે છે અને નવી પ્રતિભાઓ પણ વેચ છે તો અને શાળા જીવનમાં અમુક પરીક્ષા ના પણ ઘણા અનુભવો મહત્વના હોયે છે પરીક્ષાની પહેલા તૈયારી પરિણામની રાહ અને સફળતા મળવાની ખુશી જીવન ના ખાસા ખાસ અનુભવ બની જાય છે અને નિષ્ફળ થવાની તો કરવાની પ્રેરણા પણ મળે છે અને એવા ઘણા બધા જે સ્કૂલ સમયની યાદો છે જે હજુ સુધી પણ આપણે સાથે રાખતા હોય છીએ અને અમુક જે શિક્ષકો હોય છે એ પણ ખુબ જ આપણા યાદગાર હોય છે એ એ શિક્ષકોને પણ આપણે આગળના સમય સુધી ભૂલી શકતા નથી કારણ કે જે આપણે શરૂઆત નો પાયો છે એ સ્કૂલ નો સમય અ જ છે તો તમે શું કહેવા માંગશો
હા મિત્ર તમે કીધું એમ જ શા શાળા માં શિક્ષકે સહા પૂરતા નથી પણ એ આપણને આખી જંદગી માટે આપણો સાથ આપતા હોય છે જો આપણને કોઈ તાર પછી ના લાઈફમાં આપણને જો કોઈ મુશ્કેલી થતી હોય અને જો આપણને કોઈ રસ્તા ના માનતો હોય તો આપ શાળાના શિક્ષ કો પર થી મદદ મેળવી અને શક્ય છે જે આપણને તદઉપરાંત મદદ કરવા માટે રહેલા હોય છે આમ જોવા જય તો શાળા મા ખાસ પ્રકારે પરીક્ષાનો ડર અને પરિણામનો આનંદ ખૂબ જ હોય છે જેમાં આપણે જોઈએ પરીક્ષાના આગળના દિવસે મોડે સુધી જાગીને વા- વાંચવું પેપર કેવું જશે તેની ચિંતા અને પરીક્ષામાં મા માર્ક્સ પૂરતા આવસે કે સારા આવસે ઘરે
પરિણામ બતાવીશ એવો ઘણી બધી ચિતા રાખી અને બીજા દિવસે પેપર આપવા જતા હતા પર પરિણામ ના દિવસે સારા આવતા જ મોડા પણ રોમાંચક થઈ આવતું અને ઉત્સાહભરી આનંદ થતો જેમાં શિક્ષક પર પરથી મળતી શબાાશી પદો થાક દોડ કરી દેતી હતી તેમજ આપણે જોવા જઈએ તો બધા સાંગ પ્રવાસ અને પિકનિક અલગ અલગ જગ્યાએ ગોઠવામાં આવતો હોય છે જેમાં સાત તરફથી જતો શૈક્ષણિક પ્રવાસ કે પિકનિક એટલે મિત્ર સાથે મોજ કરવાનો અને સંપર્ણ અવસર એ એ દિવસો ક્યારેય ભૂલાતા નથી જેમાં બસ માં અંતાક્ષરી રમીની રાત્રે વાતો કરવી અને નવી જગ્યાઓ વિશે જાણો એ એક રોમાંચક અનુભવ હોય છે ખાસ કરીને શાળા ના પ્રવાસ અંગે શિક્ષકો દ્વારા કહેલી વાતો જે કે બધા એ જાણકારી મેળવી અને પોતાની એક ડાયરીમાં બધી જાાનકારી એકઠી કરવી એ આપણને દર પ્રવાસ અંગે શા શાળાના શિક્ષકો તરફથી કવામાં આવતું હતું તો તમારે મી મિત્રો તમે મને થોડો ઘણો આ સહના જીવન ના અનુભવ પર ચર્ચા કરવા માટે સમય આપે તે બદલ તમારો ખુબ ખુબ આભાર ભાર
આભાર